હલો તમે કેમ છો?
મજામાં, મારો અવાજ સંભળાય છે.
સંભળાય છે સંભળાય છે હવે આજે આપડે દક્ષિણ ભારતની મુસાફરી વિશે વાત કરીએ.
સરસ. હા આ ખુબ રસપ્રદ વિષય છે.
સાચી વાત છે. દક્ષિણ ભારત ભારતના સુંદર ભાગોમાંથી એક છે.
ત્યાં ઘણા રાજ્યો આવેલા છે.
હા અને દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે.
દરેક જગ્યાની સંસ્કૃતિ પણ અલગ હોય છે.
અને દક્ષિણ ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે.
હા મંદિરોની રચના ખુબ સુંદર હોય છે.
હા અને તમને ખબર હશે ઘણા લોકો આ મંદિરો જોવા પણ જાય છે.
મંદિરોની રચના સુ ખૂબ સુંદર હોય છે.
હા એટલે એ લોકો એ મંદિરો જોવા પણ જાય છે.
મંદિરોમાં શાંતિનો અનુભવ થતો હોય છે.
અને દક્ષિણ ભારતમાં ઘણી હરિયાળી જોવા મળે છે. હેલો. હેલો. અવાજ આવે છે. હેલો. હેલો. હેલો.